હલો જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ કેમ છો.
હા મજામાં તમે કેમ છો બેન.
બસ જો મજામાં છે હો અમે પણ બ હા.
ચા નાસ્તો થઇ ગયો ના હજી તો આપડે રસોઈ નું પત્યું હે ને.
હા હા રસોઈનું પધ આજે એવું ગઈ હતી સવારની બાર એટલે આજે ફ્રી નથી સવારે. એટલે નહીતર સવારે વાત કરવી તી પણ મારી એક બાજુમાં ફ્રેન્ડ રે છે, ને તો એને ઘરે કથા હતી આજે સત્યનારાયણ ની હા
ઓકે.
ઓકે લે. લે તમ આયા એટલે હું ત્યાં ગઈ તી તો ત્યાંથી અત્યારે બે વાગે તો આયવી. અને પછી થોડુંક ઘરનું કામ બાકી હતું તો એ કર્યું હ.
હા હજી તો ત્યાં બપોર જ છે ને.
હા બપોર જ છે અમારે એટલે હજી તો સડા ત્રણ ચાર જેવું થયું છે. હા સવારે ગઈતી હું સાડા દસે ગઈતી એન ઘરે હ એટલે આપડે ઘરે કથા વાંચે ને એવી રીતે હું કરું છું ઘરે કથા સત્યનારાયણની તો એના ઘરે પણ કરવા ગઈ તી હા
અચ્છા તમે પછી વાંચી આપો એમ
હા હા હું વાંચી આપું એ લોકોને હા હા
હા તોય તો સરસ હું પેલા વાંચી લેતીતી હવે તો પછી એ બધા આવે મારી ઘરે મહેમાન તો મે આમાં શરૂ કરી દઈએ છીએ ટીવી પર યુટ્યુબમાં પછી આરતી પણ એમાં જ કરી લઈએ
અચ્છા બરાબર હા હા હા એટલે મારી પાસે બુક ને બધું છે, તો પેલા એક હજાર નામ બોલવાના પછી આપડે પાંચ અધ્યાય કરવાના અને આરસી બસ એટલું જ
હા તો એક હજાર આઠ નામ વિષ્ણુ સસ ત્ર નામ કરો હે ને એક હજાર આઠ કરો ને વાહ બહુ સરસ એટલે આજે સરસ દિવસ છે, સવાર
હા આજે સવારથી દિવસ સરસ રીયો પછી બપોરનું લંચ પણ એના ઘરે જ હતું એટલે અમે બધી ફ્રેન્ડ સર્કલ છે, અમે પાંચ છે. તો બધા સાથે મળ્યા હતા ત્યારે હ
હમ બઉ સ
હા હા એજ ને એટલે બધું એમાં બિઝી હતા તો હવે ફ્રી થયા
હ બાકી મજામાં?
હા બસ જો બાકી મજામ
આજે હું બો મોડી ઉઠી પછી આજે થોડુંક કામ કર્યું હમણાં ઓલું અ ગૃહકાર્યનું શાળાનું હ અને મોડી ઉઠી એટલે સવારે કોઈ ફોન એકેય કોલ્સના કર્યા હમણાંના કર્યા મારા મમ્મી પુતતા હતા તો ચા નાસતો પતયો આ બધું ટાઈમ વાળું છે, એટલે અમારે જમવાનું એ સાડા સાત આઠ વેલું જ છે.
ઓકે હા હા બરાબર એટલે બપોર નાસ્તો થઇ ગયો હા
કીધું હાલો હું બાર ચુલા પર બેસુ
હા હા હા એ તો છે, જ ને કામ થાય હા
હા એટલે ત ચુલા પર બેસી ને કરું
હા હા હા એ તો છે, જ
ત્રણ જણા ને કરી લીધા અને સા સરીમાં ચાર પાંચ જણા છે, સાસ્ત્રીમાં સંયુક્ત પરિવાર છે, ત્યાં બધાને જોડી લીધા તો આજે એ લોકોને મળીશ બધું ટાસ્ક
ઓકે ઓકે હા હા હા મને પૂછતા તા આપડા જે આ ફ્રેન્ડ છે, ને આજ મન મળ્યા હતા એ પણ આવ્યા હતા કથામાં તો મન પૂછતા તા કે શું તમારે મેમ્બર વધતા નથી એમ કેતા તા અ એલોકો અમે ટ્રાય તો કરીએ છીએ પણ બધા અમુક ને આપડે મોકલીએ પણ રી
હમ હા સાચે અને ઘણાને વિશ્વાસમાં ન બેસતો
બસ એજ એજ છે, એજ છે, અત્યારે મો
અને મને તો એ આપડા બેને કીધું ને એટલે અમને જેને અયા કીધું કે આવી રીતે છે, અમારા સેંધી ગ્રુપમાં એટલે મને એક બે વાર પર્સનલ મેસેજ કર્યોતો મારે સવાર સુવાન ટાઈમ સાડા અગિયારથી એક હોય પછી દોઢેક વાગે આપ પંદર સોળ જૂને દોઢેક વાગે મેં મેસેજ જોયો મેં હાજી કોલ હતો વોટ્સઅપ કોલ મેસેજ હતો મેં શું થયું હત કે આવી રીતે છે સિંધી ગ્રુપમાં એ નાખ્યું. તો મે કીધું કે જેને જેને રસ હોય ને રિયલમાં. હ આપ પ્રવૃત્તિ કરવાનું જેને ઈચ્છા હોય ને તો આપણેે ગૂગલ મીટ મીટિંગ કર લયે. એટલે પછી જે સિંધી ગ્રુપમાંય છેને જેને બરાબર અ જવાબ આપ્યો. તો એ કેકે હા બેન તમે એ સારું કરી દીધું એટલે મેં કીધું મી લિંક ને બધું મોકલાવ તમે તમારૂ પરવારો. તો કે આ સરસ મદદ થઈ ગઈ પછી અમે એવી રીતે જ કર્યું એમ. એટલે પછી જેને ઇન્ટરેસ્ટ હતો ને તો એઈ બધા. જોડાઈ ગયા અને અમે તો પછી કે ફ્રોડ ને આને એકાદ બેે પૂઇછું.
હા.
કારણ કે આ બે બેને કીધું એટલે પૂછ પછી મને તો કઈ એનું વાત જ નથી કે આમ છે કે તેમ છે એમ મેં મારી સ સગી બેનપણીઓને કીધું ને પરમ દસે જો ગયા ત અમે બાર. જે તો એ કે કે ના ના એવું ના ફાવે અજાણ્યા જોડે વાત કરવાનો તો મે કીધું અજાણ્યા નહી તમે આઠ દસ નો ગ્રુપ તમારું આખું હ સંયુક્ત બનાવી લિયો એક હ.
બસ એજ એજ ને એટલે આપડે ચાર પાંચ ફ્રેન્ડ હોય ને તોય આપડે આરામ થી. બધું કરી શકીએ હા કાફી છે.
હા આપણે એ પૂટ. પૂરતું જ છે પાંચ પાંચ બેનપણીઓ હોય ને એટલે પૂરતું છે ન તો જો ઘરના બધા સભ્યો છે જો આજે મારે સાસુ નું હવે કરશે અને. આમાં મહારા જેઠાણી, દેરાણી દિયરની બેબી અને મોટા જેટની બેબી લગ્ન કરેલ ત્યાં જ છે. ગામમાં જ છે. એ ચાર ને એટલે મે તમે એકબીજાને કરશો તો કે કાકી તમારું મે મારું બાકી જ છે મેં શરૂ જ કર્યું. એટલે તમને જોડી દીધા એટલે તમે એકબીજાને કરો અને મને એક. એટલે આપડે અ હજી એક મને લાગે છે બે દિવસ થાશે. પાંચ છૂટ હોય મન લાગે છે. પાંચ પાંચ ની છૂટો એટલે હજી આપણે કાલે ને પરમ દાડે થશે એટલે. એક એક જણાના આમાં પાંચ પાંચ કરશો પાંચ થી સાત દાડામાં પતી જશે. મારે છ દિવસમાં પતિ ગિયું. આમાં તો બધી સિંધી બેનપણીઓ તો. ચાર દિવસ માં પતી ગયુ. છઠ દિવસે તું અહિયા હજી આવી કરી. કે બધાને પેમેન્ટ આવી ગયો પછી મેં મારી સાથે વારી કારણ કે હું ના લઉ. મા સાસરીમાં ફોન ના લવ બિલકુલ ના લવ આટલો આ પેલી વખત આટલા વર્ષમાં રેકોર્ડ થીયો કે એ લીધ લીધો મમ્મી ને વાત કરી કે મમ્મી આમ છે તેમ છે અને રાઉટર ઉપર છે નેટવર્ક ઉપર સારું પકડે. પેલો ફોન બીજો ફોન રાત્રે કર્યો ને બધા સુવા જાય તો દાદી સુવા જાય. હમણાં મારા પતિદેવ ન એટલે આમ બધા એક રૂમમાં એસી છે એટલે. ત્યાં સાથે સુઈ મારા માસ્ટર બેઠ તો કર્યો તો નીચે પછી એટલું નેટવર્ક ના આવે.
હા.
અને આવા કપાય એટલે આખું ઓલું તકલીફ થઈ જાય.
હા હા હા એ તો છે જ હા હા
કે છે આ રીતે છે તો તોય હ તો બપોરે અહીયા મોડા ઉઠ્યા આરામથી તો બપોર સુધ ને બપોર પતાય આવું. જે બધા આડા પડ્યા હોય જેઠાણી, દેરાણી, સાસુ. એટલે હું જે રીતે પતાયું તો સો દિવસમાં તો મે કીધું મમ્મી હવે દેખાયશ. કે થઈ ગયું હવે આગળ થતું નથી અને મને એકચુલી ઓલો મેસેજ નતો આવતો. અ ખરેખર ઓલો મેસેજ કે તમારા એકસો એસી કોલ પૂરા થઈ ગયા. અને આપડે આ કોર્ડિનેટ તારી બેને કીધું કે મેસેજ આવવો જોઈએ એ મને આવતો નથી પણ સામે વાળા મને ફોન કરેક ને તો કે કે તમારું થઈ ગયું બધું હવે થઈ ગયું તો પાકું એટલે ઈ છ દિવસ કર્યું મે તો હવે જે હોય પછી પેમેન્ટમાં દબાવ્યું પછી ડિટેલ્સ મૂકી તો સરસ આવી ગયું.
ઓકે હા હા સારું છે.
કાલે મેં આપડા ત્યાંના ત્યાંના એક બે બેનપણીઓને વાત કરી. વોટ્સઅપ કોલ કર્યા એ લોકો અહીયાં જ છે તો. તોઈ કે તો પછી લોકો પછી આમ વધારે. જેને જે રીતે વિશ્વાસ લેશે એની વાત છે
એજ વિશ્વાસ ની વાત છે આમાં એજ ને બધા એને એક સરખો વિચાર ન હોય એટલે આપણે આપડી રીતે જાણ કરવાની બાકી એની મરજી બરાબર
હ અને આમાં તો જબરદસ્તી કે ફોર્સ તો થાય ને બીજું
ના ના ના એ તો છે જ એજ જ ને આપડે અમે પણ- ઘરમાં ફ્રી તો રહેેતા જ હોય આખો દિવસ તો કઈ આપણે કામ હોય નહી. તો કરી શકીએ એમાં કઈ નથી.
હ પછી હું મા દિયરની બેબીને હમણાં હસ્તી એ કોલેજમાં છે.
હા હા શું કરે છે કોલેજમાં બીબીએ કે બી કોમ?
મારી દીયરની બેબી ન બે વરષ થઈ ગયા કોલેજમાં બીકોમ અને હ હમણા બે ચાર દિવસ ચાર દિવસ પેલા ઓલું પરિણામ આવ્યું સી એ નું બેઝિક ફંડામેન્ટલ થઈ ગયું. તો કે હવે કાકી હવે બે લેવલ અઘરા પડશે મ હા બેટા થઈ જશે. એમ એટલે હું હસ્તી પી કે એ એમના નાનાજી છે ને મા દેરાણી પપ્પા તો હું યાદ કરતી હતી મેં કીધું કે નાના જીન જોડી લો એટલે મારી વાત થઈ જશે નાના જબાઓ હસતા ખેલતા અને વાતોડિયા છે મારી જે તો મેં કીધું તમારી મમ્મી એટલે મે તમારા મમ્મી ને પાંચ કોલ થઈ જશે મારે થઈ જશે સાંજ સુધી નાનાજી ને વાત કરીને જોડી દેજો. એટલે થઈ જ એમાં હસ્તા થ એટલે કે હા હ કાકી બરાબર છે.
હા હાા એ તો છે એજ ના ના એજ ને એટલે આપડે જાણીતા હોય ને તો આપણે વાત કરવાની મજા મજા આવે પછી ઓળખતા ન હોય તો આપેમ શું વાત વળી કરવી તો.
સાસુ નું ના જોડ્યું કારણ કે પેલા ગુજરાતી જોડ્યું ને ત્યાં સિંધી માં હમણાં બઉ બઉુ ભીડ છે. નવ ભીડ છે મળવા માં એમ હમ તો હવે એ લોકો ને આજ. આજકાલમાં એમાં પણ જોડી દઈશ એમાં ના જોડયા આમાં સીધું આવ્યું કે તમે ફટાફટા કરો ને તો હમણાં હું તમને અ કાર્ય આપી દઈશ કાર્ય સોંપી દઈશ. એમાં કોક ને એક દિવસે આવે છે કોકને ચાર દિવસે આવે છે. આમાં પણ બધામાં અને આઈ ફોન સપોર્ટેબલ સપોર્ટ નથી કરતો.
નથી કરતો હા એ તો ખબર છે મને પણ હા હા. હા હા સારું તો બસ છોકરાઓ જો એકને ઓનલાઈન ક્લાસ ચાલે છે અત્યારે અને એક અહીંયા બાર એ ફ્રેન્ડ ભ રમે છે અત્યારે બોલ થી ને એવી રીતે કેમ અમારે અં લોબી મોટી. એટલે છોકરા આરામથી થોડુંક રમી શકે હા હા એટલે બસ. બધા પોતપતાના બિઝી છે અને હું હજી બસ ફ્રી થઈ હમણાં તો તમા જાવઓ તો ચાલુ વાત કરી લઈએ હ એજ ને. અત્યારે તો બહાર નીકળાતું ને તો આંખ ખુલે નઈ ને એવો
હા બાકી મજામાં.
હા બસ જો બાકી તો મજામાં આવ બસ બાકી ચાલે છે રૂટીન કાર્ય આપ.
તો તમારે એમની આજુબાજુ જ છે જેને આપડણે જોડયા છે એમની આજુબાજુ જ છે.
હા હા તમે એક વખત કદાચ કીર્તનમાં આવ્યા હતા અહિયાયા બિલ્ડિંગ છે. અ મસાલા કાફે વાળડી હા હા કોફી ચાડીી હા બ. હા હા એજ એજ બિલ્ડિંગમાં હું રહું છું હા. એજ બ હા હા હા હા એજ બિલ્ડિંગ હા હા. એમાં હું છે બીજ ફ્લોર ઉપર છું પહેલા ફ્લોર મારી ફ્રેન્ડ છે.
નીચે છે.
હા એટલે બાજુમાં છે પણ એક લોબીમાં સાત છે ફ્લેટ એટલે આવે મોટી છે એટલે રમી શકે છોકરાઓ
હ એટલે ત્યાં તો હું બેન ના ઘરે આયા હતા તેમ ત્યાં તો નહોતી લોબી નીચે છે.
ના છે છે પહેલા ફ્લોર ઉપર છે હા હા હ એટીએમ છે ને એની સામે જ છે અમારું હ
હા સરસ સરસ હ
હા એટલે હા બસ જો બાકી મજામાં છે તો શું બનાવ્યું હતું? તમે આજે બપોરે જમવામાં
આજે જમવામાં પાલક નું શાક હા એટલે અમારું દાળ પાલક વાળું હોય ચણા ની દાળ વાળું પાલક નું શાક હોય પાલક નું શાક ભાત રોટલી ને ભીડા નું શાક એમાં પછી મેચિંગમાં ભીનાનું શાક મેચિંગ થાય ગયું
બરાબર હા હા.
હ તમે શું બનાવ્યું?
અમે આજે બનાવ્યું ન હતું મારી ફ્રેન્ડ ના ઘરે જમવાનું હતું ને તો ત્યાણે ઈદડા બનાવ્યા હતા. પછી રાજમાને પુરીને પછી શીરો હતો અને આ ભાત હતા બસ એ બધું
હા સરસ સરસ બિલ્ડિંગમાં જ
હા હા ના બાજુની બિલ્ડિંગ છે એની હા મમતા બેનને ઓળખો ને એ બાજુની બિલ્ડિંગ
હા તમારું તો બહુ સારું મોટું ગ્રુપ
માર બાજુમાં ઘણું છે હા હા એટલે બાજુમાં જ તો નજીકમાં જ એટલે પછી
તમારે તો કીર્તન ગ્રુપમાં તમે બતાવો એમાં જ મસ્ત થઈ જાય એમ પૂરતા થઈ જાય વીસ પચીસો આમ આમ થઇ જાય ગણા
થઈ જાય હા હા હા ઘણા આરામ થી થઇ જાય એજ ને એટલે મેં મેસેજ તો કર્યો છે બે ત્રણ મારી ફ્રેન્ડ ને અને બાકી અમુક છે એ ન્યાં છે ઈ બાજુ તમારી બાજુ એરિયામાં એટલે એ બધા અત્યારે બીઝી છે હવે અહંયા આવે ને પછી હું પાછું ફરખું એને વ્યવસ્થિત સમજાવું તો જોઈ થાય હ
હા બરાબર છે બરાબર છે હા હા હવે કપાઈ જશે હા.
હા હા એ એક કોલ હું તમને કરું અત્યારે.
હા એક એક મિનિટ ખાલી હું આ દીકરાને રવાના કરું ને એ લોકો આટો મારવા જાય છે બધા મામાને તો હું તમને મેસેજ કરું પછી ચોક્કસ તમે મને કરો ઠીક છે ને.